કેમ જઈ શું હાલ ચાલ આજે ઘણા દિવસ પછી કોલ કર્યો
બસ ભાઈ મજામાં તું કેમ છે આજે શું કરે છે
બજારમાં થોડુંક કામ હતું ત્યાંથી સીધો આવી રહ્યો છું રસ્તામાં અને એક નાની દુકાન જોઈ નાસ્તાની તો ખમણ ખાવાનું મન થઈ ગયું
અરે વાહ મને પણ ખમણ બહ ભાવે છે ગરમા ગરમ ખમણ ઉપર લીલી ચટણી અને થોડી સેવ નાખી હોય તો મજા આવી જાય હ
હા અને સાથે એક કપ ચા હોય તો વાત જ અલગ તું સવારમાં નાસ્તામાં શું જ લે છે
સામાન્ય રીતે તો હું ચા અને રોટલી જ લઉં છું વધારે કહી લેતો નથી
વાહ મજા આવી જાય અમારે ઘરે તો મોટા ભાગે બાજરીનો રોટલો કે થેપ ઉપલા બને મમ્મી કહે કે ઘરે નાસ્તાનો સ્વાસ્થ્ય માટે સારો
હા ક્યારેક ચાલે પણ રોજ નહીિ મને લાગે છે કે કર્મા બંધ તો સાદો કરો જો સૌથી સારો